હેલો
હલો
હે
હ જયા બેેન શું કરો છો મજા આવ ને
મજામાં મજામાં શું કરું હા આવ્યો આ્યો
બસ કઈ નહી આપમણા જ જવા એવું ચા એવું બનાવતી તી પછી પીધી અને પછી મ તું લાવ આવ જયા બેેન શું કરતા સિલા ફોન કરું મ ફ્રી હતી
હમ કેમના યાદ કર્યા મને હ
બસ એજ ને ખાલી પકું લાવ બહ દિવસથી ક્યા વાત નહી થઈ
ના ના બરાબર છે
નડિયાદ સાઈડ આવવાનું થાય પણ હજુ તમાર ઘર જોયું નહીિ બગ કોક દિવસમાં લે તો મ તો લાય જ ફોન કરું
પાકું પાકું આવજો મોસ્ટ વેલકમ
હમ
કેવું બધું શાંતિ છે ને? બસ જો આડી પડી તી. કેવું ઘર માં બધું ઓલો તેને
કમ્પ્લીટ બધા મજામાં તબિયત પણ સારી છે. તમારા ઘર બધી કમ્પ્લીટ ને?
ના જોવા દો ને યાર બહુ ટેન્શન છે.
કમ શું થયું પાછું?
અરે મારા દીદી લવ મેરેજ કરવાનું વિચારે છે.
ઓ. ઓ બાપા હા તો આ બહુ ટ્રેન્ડ જેવું થઈ ગયું હેવું નહી લાગતું તમન?
તો મારા મોટા પપ્પા ના પાડે છે કે નથી કરવાના મેરેજ.
હમ્મ.
બીજા બીજા કોણે છોકરાઓના બાયોડેટાને ફોટોને એવું બધું દેખાડે છે મારી દીદીને પણ એમને નહીં કરવા. એમને તો ભઈ એમના લવ જોડેજ કરવા છે.
સાચી વાત અવ શું કરીએ આવો ઉમર તો શું કહી શકાય. અમુક વાર એવું થાય કે ના મમ્મી પપ્પા એ સાચા છે એમની જગ્યા એ. અને અમુક વાર એવું થાય કે કેમ એ લોકો આપણુંના માને તાર આટલું. આપડા મમ્મી પપ્પા આપડું આટલું ના માને એવું થાય. પનને.
એક તો હ એજ ને અને એમે જો હું તો એવું વિચારું કે મમ્મી પપ્પા એ માનવું જોઈએ કેમ કે પાછ ઈનફ્યુચર જયારે મમ્મી પપ્પા ના હોય ત્યારે તો એને એના જીવન સાથે જોડે જ રેવાનું પછી આખી જિંદગી એની જોડે જ કરવાની તો પ બોલોને એના મનપસ સંદીદા લાઈફ પાર્ટનર જોડે
જોડે કરે. હા અને હું તો એવું કહું કે છેલ્લે મને એવું થાય કે મમ્મી પપ્પા ખોળે સારું જ હોય ને આપણા માટે કરે સારું હોય કે ખોટું તો કરવાના નહીં. પણ આપડે પર ઘેર બતાય જોવાનું કે ભઈ કેવું છે છોકરો આપડી કાસ્ટનું જ છે કે એવું તેવું. અને પછી મમ્મી પપ્પા કેવું આપડા આપડું સારું જ વિચારે એ ફ્યુચર નું વિચારે જયારે આપડે અત્યારનું જ જોઈને બેહી રહીએ.
પણ હવે હમજો, એ વાત આખી સા પછી. પણ હવે એ બવું કેવું કેવાય તેર વરર્ષથી સાથે જ છે. પછી એમને બધી ખબર જ હોયને હવે.
સાચી વાત
અને એતો જો છેલ્લે તો જેનાસ છે નાલાક
એજ થવાનું સાચ- ચી વાત છે. મમ્મી પપ્પા તો ખાલી કે તો નિમિત હોય બૈરા
ચાર વરર્ષથી મારી બેનને ના પાડી છે. ચાર વર્ષ છે માં બેન જોડે ફોન નથી, કશું જ નથી બધું લઈ લીધું છે.
હ.
એટલે હવે બધું ચાલી રહ્યું છે. તો હવે મારી મોટા પપ્પા એવું કે છે કે આપરે લગ્ન તો કરી આપીએ. પણ કે તારે મારે સંબંધ નય રાખવાનું. અને ઘરમાં બી કોઈ જોડે સબંધ નહી રાખવાનો.
તો બચીતા રડશું
એટલે પછી જવા દોને અત્યારે બધું ઘરમાં બહુ ટેન્શન ચાલે છે.
હમ્મ, સાચી વાત છે. પણ હવે શું કરીએ થોડોક મમ્મી પપ્પાએ ના હમજેને. અને પેલું કેવું ચાલો છોકરી માની બી ગઈ મમ્મી પપ્પાનું જે કઈ જે કઈ એટલે કે એ લોકો જઈ કે તઈ આગળ મેરેજ કરી લે બરાબર. પણ પછી મમ્મી પપ્પા કોઈ ગેરંટી નહી લેતા. પછી શું કે તો તમાર નસીબ જેવું નીક
હા.
અને જયારે આ બાજુ તો કેવું, કે આપડે પહેલેથી જ આ વ્યક્તિને ઓળખતા હોય. દસ પંદર વરસથી, હું તો કહુ ચાર પાંચ વરસથી પણ પણ આપણને એટલો વિશ્વાસ જ હોય, કે ના આપણને કોઈ પણ વસ્તુમાં તકલીફ તો નહી જ પડવા દે એમ. અને બધું થઈ જશે મેનેજ એમ. એ રીતના અને પેલું કેવું ક અરેન્જ મેરેજ એમાં તો છોકરો હારો હોય તો ઘરવારા હારા ના હોય બધા અન ગરવારા હારા હોય તો છોકરો ના હારો હોય. અને બેયોં હારું હોય તો છોકરા ની કઈક ખરાબ આદતો હોય.
ખબર પેલા એક મૂવી નો ડાયલોગ છે. કે છોકરો અગર છોકરો નોસેડી હશે તો છોકરીન જોવા થોડી હાથમાં દારૂની બોટલ લેને આવશે. કે છોકરો જુવારી હશે તો હાથમાં પત તા થોડી લેની છો કરીન જોવા આવશે
છે હઅ સાચી વાત છે.
હોય
તારી એ તો બધાને હમે તો બધા થોડીક વાર કલાક બે કલાક કે સું મહિના માટે પણ સારા જ બને. પછી જ એમનો અસલી રંગ તો પછી મેરેજ પછી જ જોવા મળે કે આ લોકો કેવા છે એમ.
હમ્મમ ના ના ખરેખર.
કો ઘરવારા આવુ હમ જેને બસ ઈજ્જતથી ઈજ્જત ઈજ્જત પણ શું ઈજ્જત આપડે થોડાક ચલ આપડે કરી દીધું કરી આલીએ લોકો વાતો કરી કરીને કેટલી કરવાના કો વાતો કરશે જ હ મહિના કરશે પછી
પણ અને એ લોકો પણ આપણેે આપડી છોકરીની ખુશી નહી જોવાની
હમ એજ હાચી વાત અને બધું કમ્પ્લીટ હોય તો પછી કર્યાલવું જોઈએ અમુક તો કેવું થાય આ વસ્તુમાં લવ મેરેજમાં તો કેવું કે આપણે સારું આપણી નાતમાં કરતા હોય ને આપણી કાસ્ટમાં એના કરતા પણ સારું મળી જાય.
હાચી વાત છે.
લાસસ્ટ મહિના મલે પૈસા તક. કે કે બધીજી
સાચી વાત છે હવે સમજો છોકરીને હાથમાં હાથમાં રાખતા હોય, તમારા છોકરીને હાથમાં હાથમાં રાખે તો પછી તમારે બીજું?
જોઈએ, હાચી વાત છે હમ પૈસા. કરતા પણ ખુશી વધારે જરૂરી છે એમ. હવે ચલો તમે અરેન્જ મેરેજમાં અ સાંમેવાળા ના ઘેર લાખો રૂપિયા હોય પણ એ ખુશી છે, તમારી છોકરીને ખુશ જ નહી રાખતી હોય તો શું કરી લેવાના એ લાખો રૂપિયા?
સાચી વાત છે એવા તો કેટલા ઉદાહરણ. છે આપણા સમાજ. જોતા નહીં તમે.
હા પણ હું તો એટલું સમજુ કે આ છોકરાઓ, ચલો મા બાપ ને કહી દેવું જોઈએ. કરવું પણ આજે એકદમ અચાનક વિચાર્યા વગર. પોતાના છ-છ કે છ મહિના કે વર્ષ વાળા લવને માટે છોડીને જતા રહે ને તો બહુ ખોટું કામ. એ તો મને પોતે મન પસંદ નહીં એમ. કેમ કે અ. બધા લવ મેરેજ કઈ સક્સેસફુલ નહીં જતા. હવે આપડે જેને પરિચય થયો હોય છ મહિના, વર્ષથી થયો હોય અને એના માટે આપણા. જે મા બાપે આપણને પાળી પોસીને મોટા કર્યા, શું બધી વસ્તુ આપણે એક માગ્યે ને ત્રણ-ત્રણ, બે- બે બે ત્રણ ત્રણ વસ્તુ હાજર કરી દે, આપડો ભણવાનો. ખર્ચો, બધા લાડ પ્યાર કરાવે હારા હારા. કપડાં બધું પહેરાવેને પછી તોય આપડે. એ આપની જોડ કશું ઈચ્છતા ના હોય, એ લોકો બસ એવું જ કે મારા છોકરા અમારું નામ રાખે એમ ગામમાં. કેમકે આ એક વાર વસ્તુ થઈ જાય. પછી આ બધું થઈ ગયું પછી આપડે ગામમાં જતા હોય ને આખું ટોરું ઊભું હોય. તો અહીં આપણાથી પછી આપણા મા બાપ. થી કશું બોલાય નહીં અને એટલે એવું કે નામ તો ના બગાડવું જોઈએ, પણ જેવું હોય એવું એક વાર કહીં દેવું જોઈએ. પછી એમને એવું કેવું જોઈ કે. તમે આ ના કરો તો પછી તમે જ કહો તો મારું. મન નહીં જ લાગે, એ ન એ તૈયાર નહી એ વસ્તુ માટે, એવું કંઈ વાત અટકાય રાખવી જોઈએ.
અને પેલું કેવું, હવે જો મન વગર માનવે તો જવાય નહીં. હવે મન વગર પેલા હામે વાળા. બીજા છોકરા જોડે લગન કરી દે તો પેલા છોકરાની જિંદગી ના હ બગને
તારે સાચી વાત છે.
હવે શું કરી એ આપડે તો બે આપણે કે સુડી વચ્ચે સોપ
સોપારી જેવું થઈ જાય જોવાનું હા સાચી વાત. બરાબર પણ શું કરીએ જિંદગી છે એટલે કેવું કે અમુક લોકોનું માની જાય ઘેર થી ને અમુકને ના માનેને પણ બીજે જવું પડે પણ સાર લોકો અત્યારે તમને નઈ ખબર આ તો પેલાનું બધું હોય પણ બીજે મમ્મી પપ્પાનું મારી કરે અને પછી પેલાનું બધું ચાલુ ચાલુ પછી પાછા એજર નાહી જાય એટલે પછી એટલું બધું સીચુએશન ઘરા થ જાયને ત્રણ ત્રણ લોકો ની જિંદગી બગડે
સાચી વાત છે તમે માનશો નને અમને કહ્યું ને તમને કે નસીબમાં જે લખેલું હોય એ થાય તો મારી જોડે એનું એક ઉદાહરણ છે. જો હું તમને આપું એક છે મારા બહુ દૂર ના મારા મામા થાય છે.
હમ હમ હ
એમ એમને એ કોઈ છોકરીને પ્રેમ કરતા હશે પણ નાથના લીધે એમના પપ્પા એ લગ્ન કરવાની ના પાડી
હમ હમ
પછી શું કે લગ્ન તો એમને ના કર્યા પછી એમને બીજી એમને થઈ ગઈ એટલે એમને કોઈ બીજી છોકરી નથી મળતી પણ અમે કોરોના માં એમના પપ્પા મરી ગયા
બરાબર.
અને પેલી છોકરી એને કેવું ના બીજે લગ્ન કરાવી દીધા ને ત્યાં એનો હસબન્ડ જે હતો
હમ
એક્સિડેન્ટમાં મરી ગયો
ઓ બરાબર
હમ વરસ વરસ એ ના કેહેવાય હમણા ત્રણ ચાર મહિના પહેલા એ બે લગ્ન કરી લીધ
ઓ હ બધા માની ગયા
હા હવે તો એમની મમ્મી ને તો કોઈ પ્રોબ્લેમ હતો જ ન અને એમના પ પને પ્રોબ્લેમ હતો પણ એતો થઈ ગયા છે તીની
એટલે જોયું નસીબમાં જે હતું એ પાછું મળ્યું જ ગમે તે રી ના ગોળ ફોરીન પાછુ આયી ગયું
હાચી વાત છે
હું તો કહું ને તો આપડણે મા બાપ ન હોબરવું જોઈએ ને આપણેે ખુદ એમને પોતે સમજાવાનું કોશિશ કરવી જોઈએ પછી છેલ્લે તો ભગવાને જે વિચાર્યું એની જોડ આપણી જોડી બને એટલું જે થાય પણ ખોટું કામ જિંદગી ક્યારેય કરવું નહી અને ભગવાન પર ભરોસો રાખીને આગળ વધીએ ભગવાનને કશુંક તો આપણા માટે સારું વિચાર્યું જો હોય હું તો પોતે એવું વિચારું આમ બીજાને અવિ સલાહ આપું
હમ્મ બોલો બીજું કેવું ચાલે તમારે
બસ કઈ નહી હોવ શાંતિ છે ને તો હવે શું ઉનાળામ તો મજા આવે પણ
ચા નાસ્તો કરી લીધો
હા બસ ચા પી લીધી અને તર તોવે સંંજે તો કેવું જ વહેલું જમવાનું બનાવીને મને તો બરફ ને એવું બધું ખાવાનું બહુ શોખ ને એટલે પછી પાછા જઈએ રાતે ખાવા અમર તો મળવાનું જ શરૂઆત થઈ ગઈ નમર સાઈડ તો બહુ બધું ફેમસ એક આઈસ ડિશ વાળો છે ને ત બહુ મસ્ત મસ્ અલગ અલગ હોય છે બહુ ના જઈએ આ બધું બહુ હા રું નહી પણ વીકમાં એકાદ વાર જઈએ એમ
હાચી વાત છે મને હી એવું હ
હા સાજે જવાનું પ્લાન છે આવું જોઈએ જવાય તો
બરાબર હારું ચલો તારે ઓકે
હા